હલો હલો. હા મજા માંકે જેસી પ્લેસ
હા
હલો જય શ્રી કૃષ્ણ મજામાં
ત
હલો આવે છે અવાજ
હલો
હા અવાજ આવે છે
અવાજ આવે છે કેવું છે
અવાજ આવે છે
હા હા આવે છે મને તો બરોબર તમને નથી આવતોું.
આવે છે બરાબર
હલો હા શું કરો છો
બસ હમણાં જ કામ પતાવ્યું ટિફિન બનાવ્યું ટિફિન બનાવ્યુંને તમારા ફોનની રાહ જોઈને બેઠી હતી
હા હું બી તમારી જ રાહ જોઇમેં કીધું ફોન આવે બસ હજુ તો હવે ઉઠ્યા આવે ચા પાણી સરસ હમ બીજું હો તૈયાર થઇ ગયા હવે મંદિરે હો હવે મંદિરે જઈએ હમ
હા છમોબાઈલમાંથી અવાજ વધારી તો ને
મારે ફૂલ જ છે મોબાઈલનોો અવાજ.
હા હા હા હા વાંધો નહી આવે જ છે અવાજ પણ થોડુ આવતોું હતો ને
હા હા હા બીજું શું કરે છે તમારા બાપ બહુ તોફાન. એને બ બૌ બાપા
કિધુ ફોન પર વાત કરી લ ઉ તમારી સાથે.
હમ
તમારો છોકરો ઉધે છે કે ઉઠી ગયો.
બસ એવી ઊઘે જ છે.
બરાબર
ી મીડુઝ ના ના એવી બધા આજ તો રવિવાર એટલે
હા બરાબર.
હમ મુ જત હા રવિયાર એટલે કોઈ ના ઉઠે ને બધા ઊંઘે પણ આપડે તો ઉઠી જ જવાનું આપણું તો એ જ રૂટીન
ઉપરે નિશાર માં રજા હોય એટલે
હમ
બાળકોને આરામ થઈ જાય છે મારા છોકરાને બી રજા છે
હ હ બીજું શું બનાવ્યું નાસ્તામાં તમે
હ આજે નાસ્તામાં કાલે રાત્રે સેવ ટમાટર બનાવ્યા હતા તે વધ્યા હતા
હમ
તે એની સાથે રોટલી બનાવીને એજનાસ્તો થઈ ગયો.
ઓ વા હારે
હમ
બીજું બોલો તમારા સાસુ સસરા બધા મજામાં મમ્મી
હા, બધા મજામાં અને જમવામાં ભાત બટાકાનું શાક બનાવેલુ
હ, અચ્છા એવું છે
હમ
હું, તમાર ભાઈ નું હમણાં જ લગ્ન કર્યું નહી, તમાર ભાભી તો બહુ જ સરસ દેખા થાય નાની, નાની નાજુક
હા
હમ
તમારો નાસ્તો, તમારો બની ગયો અલ્પાહાર બની ગયો
ના ના હવે ચા મૂકીશું હવે ચા આપીશ અને મા સાસુ અને બે મમ્મી આવડે આ્યા હવે મંદિરે જશે એટલે મંદિરેથી આવે પછી ચા પાણી કરીએ.
હા, બરાબર એકલા જાય મંદિર
હા, એકલા જાય ને સવાર માં થોડો કોને ટાઈમ મળે જોડે, જોડે જ હઉ, ચાલતા, ચાલતા જાય ફૂલ પાન તોડતા જાય, મંદિરે ચાલતા જાય હમ્મ બીજું
પહેલાં તો તમારી મોટી બેબી જતા હતા ને દાદી સાથે મંદિર
હા, જતી હતી ને પણ હવે નહીં જતી હવે આજનો દિવસ એને રજા મળી તો ઊંઘી ગઈ
હ, બરાબર અમારે મારા છોકરાને શનિ, રવિ બે દિવસ રજા હોય
હમ, હમ
ગઈકાલે તો અગિયારસ હતી તો પછી મંદિર લઈ ગઈ હતી એને તો બી
બાજુ
અમારે અહી પ્રેમ પ્રકાશ મંદિર છે દૂર છે અમારા ઘરથી બહુ
હો, હ
પણ મમ્મી એ કીધું તું કે આજે અગિયારસ છે તો લઈને આવજે એવું મંદિરમાં
હમ, હ, હા, પણ છું ઉતરાઠ થોડું ઘણું તોું શીખે ને આપણું એટલે લઈ જવાના મંદિરે લઈ જવાના, ઘરમાં કશું કરાવાનું, હમ
પણ મને એમ કે રજા છેને તો આરામ કરેવું એવું
હમ
મને એમ
ના અરે આપણા અગિયાર વસ્તુ સુરલમાં થોડોક એક બે વખત આવ્યુંામ ગયા આરામ તો કાયમ મળે જ ને
હા એજ બહુ નાનો છે ને તો પછી થાકી જાય છે
ને એવું હોય તો આવી ને ઊગાડી દેવાનો પાછો ને તો બપોરે વેલા હું ઊંગાડી દેવાનું બીજું શું
હા, આજે મમ્મીની બહેનપણીઓ ચાર, પાંચ બધા જાય છે સાથે
કઈ
તો મંદિર રિક્ષામાં રોજ આવે ને જાય એમ
હમ હમ હમ
મારા બાજુ વાળા મામી સાસુ અને બીજી બે બહેનપણીઓ એવી રીતે ત્રણ, ચાર લોકો ચાર જણા રિક્ષામાં મંદિર જાય ને રિક્ષા માં આવે તો મારા મામી સાસુ ગયા છે બરોડા
હા, હા
એમના ભઈની તબિયત ખરાબ થઈ ગઈ શ કેન્સર થઈ ગયું છે એમને તો એમનો ઓપરેશન કરાયું તો એમના મારી મામી સાસુ ના ભાઈની એ ઘરવાળા ઓફ થઈ ગઈ છે અને તર છોકરીઓ લગ્ન કરીને જતી રહી છે
હમ હમ
છોકરો છે પણ એ તો આખો દિવસ દુકાન પર હોય
હા હા હા
હજુ એનું લગ્ન નથી થયું એમ તો પછી એમ નું દવા ચાલુ છે તો એમને કોઈ જોઈએ ઘરમાં એકણ ધ્યાન રાખવા માટે એમનો સંભાળ રાખવા માટે તો પછી હ મામી બે ત્રણ દિવસ થી ત્યાં રહેલા છે એમ
તો મામી જતા નથી એમની સાથે મંદિર દીક્ષામાં
હમ
તો રિક્ષામાં જતા નથી મામી એમ અને આજે જે બજ બે મેમ્પરીઓ હતી એ બી કુબેર ભંડારી જવાનું કેહેતા હતા
એવું સરસ ત્યાં બી મજા આવે કરનાળી બાજુ જોવાનું કેટલો સરસ છે ત્યાં દરિયા જેવું છે ને બહુ મજા આવે ત્યાં
કુબેર ભંડારી
હા હા
કુમેર ભંડારી જાય છે તમારે જવું છે આજે
હવે આજે ક્યારે જવાના છે એ લોકો
જસસે હમને નવ દસ વાગે લાગે
હ ગાડી કરીને જવાનું
હા એ દસ આ તેરસે જાય છે ગાડી કરીને કુબેર ભંડારી
કેટલા જણ છે
દસ દસ તેરસ સ કુબેર ભંડારી જાય ગાડી કર હા દા તેરસે જાય અને મહિનામાં ખબર નહીં કે પૂનમ ભરવા લગભગ ડાકોઈ બી જતા હશે
હમ હમ
પ પુનમ પ્રદ છે ડાખવા
અચ્છા એ હ તો સરસ મે હા ગાડી કરીને જતા આવશે ને
હા તમારે જવું હોય તો કેજો
બલે બાલે
તમારું જોયેલું છે કુબળે ભંડારી
ના મેં નહીં જોયું
તો પછી તમારે જોવું હોય તો ક જોઈ એ લઈ જશે તમને
ભલે ભલે હ
તો પછી એટલે ચાલીસ દિવસનું હમણાં રિક્ષા બંધાય છે મારા સાસુએ
હમ હ
તો પછી એ લોકો કોઈ છે નહીં એમ આજે તો પછી એક બી દિવસ છે ને એમને રજા નથી પાડી એમ મંદિરમાં ચાલીસ દિવસ તો આજે કોઈ એમની સાથે ચલાવાવાળું છે ને ઉપર થી મામી બી નથી એમ
હ અચ્છા એ
હમ
હમ હમ
તો પછી જોવ એમનું કઈ ના થતું હોય મેળ ના પડતો હોય તો પછી નવું ઉઠે નવું નાહી લેતો પછી હું લઈ જાઉં એમને તો
હમ હમ હવે તો મોડું થઇ ગયું ને કેટલા વાગે જાય સવારે
એ તો સત્સંગો પતિ જ હશે પણ એમને એવું કે ચાલીસ દિવસ માં એક બી દિવસ રજા ના પડે ખાલી દર્શન કરી આવ પમી ચાલે એમ
હા ચાલે ચાલે
હમ
સારું સારું બીજું
મારો બાબો શું હું જતી તો મમ્મી સાથે તો પછી હમણાં ઘરે એકલો પડે ને પછી ઘરમાં કોઈ ના હોય તો દાડે કે કોઈ ના બધા છોઈને જતા રહેતો
હાથો ગડે નનોુ છત્રી છત્ર ઘડે
હા એ તો આ વખતે તો એવું કરી મારા નાના બાજુમાં રહે છે એમને બેસાડીને પછી મમ્મી સાથે જતી‌ રહો
હા બરાબર સી એટ ચ
કે પણ પછી પાછું એને બાથરૂમ બાથરૂમ જવું હોય તો એ કોઈની સાથે ના જાય એમ
ભાઈ મજામાં
હા ભાઈ મજામાં
હા શું કરે તમારા નાનાંની બેબીને અત્યારે કયા ધોરોણમાં ભણે છે
મા નાની બેબી પહેલા ધમાં
પેલા ધોરણમાં ભણે
હા હા
હમ ઠીક છે બીજું બધું બ
એ અગિયાર વર્ષની છે
હમ હમ
અને એને હવે નિશાર બદલી દીધી એમને હમણાં એમના ગામ થી વીસ કિલોમીટર દૂર છે ને એક નિશાળ રવી ત્યાં ક છેને ભરવા રોજ બસ લેવા આવે મૂકવા આવે ત્યાં જ જમવાનું ને બધું ત્યાં જ નિશામ જ સા નવ વાગે જાય સાંજે છ વાગે આવે
ઓહો
હમ
આખો દિવસ ઘર માંથી છોકરું બહાર નીકળી જાય નહીં પણ હજુ તો નાની છે એટલું દૂર ના મૂકીએ તો ચાલે હવે
તો બસ લેવા મૂકોવા આવે ને દસ પંદર કિલોમીટર હશે એમના ઘરથી
હા પણ નાની કહેવાય ને હજુ તો.
હા, હા, હા. ના પણ એમના જેઠાણીના બે બાળકો છે એની સાથે મોટા છે
અચ્છા એવું
હા એક છોકરો છે ને એક છોકરી છે એ બે મોટા છે એનાથી
હા હા હા
તો એ બધા સાથે હોય તો પછી વાંધો ના આવે
એ બરાબર જોડે જોડે હોય તો કોઈ તકલીફ હોય તો સેટિંગ થઈ જાય હમ હમ ઠીક છે બીજું
એ લિકસામાં ફી બી થોડી વધારે છે
હા હા હા
પણ શિક્ષણ સારું છે ત્યાંનું એમ
અચ્છા એવું.
હા.
બીજું
અને આજે રવિવાર છે તો ફરવા જશો ને તમે તો નહી કાકા સાથે રાતે?
હા, જઈશ ને રાત્રે.
તો પછી આજે ત્યાં જઈ આવજો ઢોસા ખાવા, પેલો નવો ખુલ્યો છે ને ત્યાં.
હા ભલે ભલે ઠીક છે બીજું સારું ચાલો, જય શ્રી કૃષ્ણ.
હા, જય શ્રી કૃષ્ણ.